તો તો આમ કેવાય કેમ છો?
કેમ છો અમજિત ભાઈ?
બસ બધું મજામાં, તમે કેમ છો?
બસ ભાઈ મજામાં, શું ચાલે છે તમારી ત્યાં?
કઈ નથી ચાલતું બસ બેહેલા છે.
અહિયાં તો વરસાદની મોસમમાં અહિયાં એટલું ઉનાળું પડતું છે કેના. ઉનાળાના એકદમ છટકા પડતા છે.
એવું છે.
એવું જ છે ભાઈ બીજું બોલો શું લાવ્યા છો આજે નવું કઈક.
નવું તો એવું છે કે, કયા વિષય માં વાત કરીએ?
તમે કેવ કયા વિષય લાવ્યા છો મારી માટે આજે.
આજે આપડે ફરવા ટોપિક પર વાત કરી શકીએ એટલે ફરવાનું જગ્યા ક્યાં કાં ફરી શકે અમે.
અને ફરવાનો શોખ કોને- કોને હોય એવું કે.
તમે તમે એટલો કઈ ટ્રાવેલ કરો તમે.
અમે અમે હું હમણા કેવ તો ઓ આ હમણાં બે દિવસ પહેલાની જ વાત છે, હું જરાક એટલે ગોવા ફરી આવ્યો હતો.
ઓહ હો બહ બહ મસ્ત વસ્તુ પર હમણાં ચોમાસામાં જવાનું સારું છે, કે.
ચોમાસા કે વરસાદના મોસમમાં ગોવાનું રૂપે જ. એક એકદમ અલગ જ હોય છે, ભાઈ.
બે ભાઈ યાર તમે ગયા તો કઈ ન વાંધો નથી ચાલ કઈ નઈ ફરીને એવા સારું છે, પણ મારા હિસાબ થી તો તમને તો એમ સમરમાં જવાનું હારુ પડતે.
હમ્મ એ શું છે, આપણા જો કે જે વરસાદની મોસમમાં જે વ્યક્તિઓ આવે છે, જે પર્યટકો જે ફરવા માટે આવે છે, એ ચોમાસું કે ઉનાળામાં નથી આવતા. શિયાળા કે ઉનાળામાં પણ આપણેે એ કેશુ જે લોકો એ વરસાદમાં આવે છે, ને આનંદ લે છે, હવાને તાજગી હવા.
કે સુંદર વાતાવરણ અને જે પાણી નું જે લાટ છે, એનો જે આનંદ લઈ રહ્યા છે, એનો તો કઈક તમે જો જાશો ને ફરવા માટે તો તમને ખબર પડશે.
એ તો છે, અમે બી પ્લાન કર્યા છે, નેક્સ્ટ નેક્સ્ટ સમરમાં આપડે જઈએ એમ કરીને. પર જોઈએ હું થાય ને હું નહી થાય. કેમ કે શું થાય કે ખબર તમને બધા પ્લેનિંગ તો બહુ ચાલે પ્લેનિંગ તો બહુ ચાલે પણ એક્ઝિક્યુટ કરવા માટે તે બહ. એ લાગે એના માટે બહ વાર લાગે ને કઈ કઈ વાર કઈ ક વાર કઈ ક વાર હું થાય કે તમે બધું પ્લેન કરીને બધું કરો. કે પછી તમને ટ્રેન નું ટિકિટ ની મળેને કંઈ નહી મળે એવું બહુ વસ્તુ થાય ક્યારેક ક્યારેક. પણ ઠીક છે, જયારે આપડું થાય ત્યારે આપડે જઈને આવીએ. ક્યારે ને ક્યારે આપડુ થાય તો પાકો અમે ભી જવાનું નેક્સ્ટ સમારે.
આપડે જે તમે જે કવો છો અલગ જ આનંદ હોય છે કેમ કે જે જગ્યા છે, જે જઈએ તો આપણને શું છે કે રેન્જ કોર્ટે પેરીને બહાર ફરવા જવું પડશે એટલે આપણને છત્રી છે એ લઈને બહાર જવાનું ફરવા પડશે તો એ શું છે એ મોસમમાં આપણે ફરવાનું એમ મજા નથી આવતા એનું નાના નાવા માટે મજા નથી આવતા તો આપણને શું કરવું જોઈએ કે મસ્ત પૈકી એકદમ જીવન જીવાનું પછી તા એકદમ હોટેલ વગેરે. કરવાનુંને મસ્ત આમ ફરવાનું એકદમ એકદમ મજાની લાઈફ છે તા
એ તો છે કેમ કે ગોવા એવું જગ્યા છે ને કે તમે ક્યારે બી આમ તમારું મોડ થાય તો આપડે તો આપડું તો બે હજાર કિલોમીટર દૂર છે, જે લોકો પાસ રે એ લોકો તો બઉ હારું એટલે. ક્યારે ભી હાંજે ક્યારે ભી એમ એવા લોકોનું મૂડ થયું એ લોકો ચાલી જઈ છે કે એમ.
તને ખબર છે હું તમને કું હું જયારે ફરવા ગયો હતો ને. તા તો મેં એટલું બધું જોયું કે લોકો પર્યટકો દૂર દૂર થી આવે ને. ગોવાની નાઈટ લાઈફ ફર્યા કરે ગોવાના બારમાં જયા કરે ને આટલા બધા લોકો આટલા પૈસા ઉડાવ્યા કરે કે હું કહી શકતો નથી કેમ કે ખુબ જ જરૂરી છે આજના એ જે ગોવા જેવી જે એ છે રાજ્ય એ છોટ એ નાનો રાજ્ય ફરવાથી ખૂબ જ આનંદ થાય છે.
એ તો વાત તમારી હાચી છે સયારું કીધું. બાકી આપડે બીજે જગ્યા ભી આપડે હા આપડે બીજા જગ્યાથી આપડે તમે ખબર હશે આપડે ઓર નોર્થ સાઈડ તમે કેદારનાથ બાજુ ને તમે આપડે ડિસ્ટ્રિકજ બાજુ ફરી શકો બો હારું એમ એટલે બોઉ જગ્યા છે આપડા ઇન્ડિયામાં ફરવા માટે.
બરોબર બરોબર કેદારનાથ તો એક આપડો એક જે કેય છે ઘણા બધા લોકો એવા છે. કે લોકોનું એ ર્ડીમ પ્લેસ છે. દરેક લોકો ત્યાં જઈ શકતા નથી, પણ કોઈ કોઈ લોકો જે કલ્પના કરે
છ મહિના બંધ રહે ને છ મહિના ચાલુ રહે કેમ કે એ બી બઉ માન્યતા છે. એ બો પબ્લિક એમ ફોર્મ ભર જઈએે જેનું નસીબ માં હોય અમારું ભી એમ હતું કે ભાઈ મેં પેલા સોચેલો કે આ વખતે તો પાકું જઈશું જશું એમ કરીને સોચેલા પણ ની થયું એ બી એ એવું થાય કે ભાઈ આપડા જે હોય ને તો જ આપડે જઈ શકી એમ આપડે સોચીને કઈક
આપણડે એવી કલ્પના હા આપણને કોઈ કોઈ લોકોને એવું હોય છે કે જવાની બહુ ઈચ્છા થાય છે પણ એ જઈ શકતા નથી પણ એ હું કલ્પનાથી કરી શકતો છું કેમકે કોઈ કોઈ લોકો એવું સંકલ્પ લે છે કે ત્યાં જવા માટે એ લોકોનું એટલે ડ્રીમ છે. એ લોકો નું સ્વપ્ન છે કે ત્યાં જઈને એ લોકો એક વાર બાબા ભોલેનાથ નું દર્શન
હા એતો છે, તમારી વાત હાચી છે. હમ્મ, બહુ લોકો નો થાયને બહુ લોકો ન નહી ભી થાય એમ.
પણ તમે જો કહેશું હું તમને કેવું કે જો આપ આપડે જો ફરી આવીએ છીએ તો કેટલાક એટલે આપડે જો ક્યારેક પ્લાન કરીએ તો આપડે શું કરવું પડશે? એના માટે જવા માટે?
કઈ ને આપડું તો એવું છે કે ભાઈ માન્યતા રાખોને કરીને જવાનુંમ તમને સોચવાનું કે જવાનું છે ને જવાનું તો એટલે જવાનું જ.
એટલે આપણને જે જવાનું હોય તો આપડે ટ્રેન દ્વારા જઈ શકીએ છીએ યા આપણને હેલિકોપ્ટર કરવું પડશે?
તમને શું લાગે, જે આપણ જે કેદારનાથ ફરી રહ્યા જે આપણને જે જરૂર છે તો આપણને જે અહ એક જ માત્ર છે. ત્યાં જવાનું બસ ને ઘણા બધા લોકો એવા હોય છે કેદારનાથ દ્વારા જો ઉપર ચડીએ છે, તો લોકો એકબીજાને સહારા લે કે ઘોડા ઉપર બેસીને જાય. તો તમે શું કેહેશો એ યાત્રા સફળ થાય છે એ લોકોની?
જો તમને ખબર હશે જવું જ છે આજનો ટાઈમ પર. બહ ઈન્ડિયામાં તો તમને ખબર વીસ વીસ છોકરા હોય ને એ લોકોને ભી એવું છે કે એ લોક થી બી ની ચડાય. પણ છે જે બી છે આપણેે માન્યતા રાખવાનું આપડા પગે થી કરવાનું કેમકે આ બધું તું ઘોડા થી, ગધા થી, આ બધું ચડવાથી કઈ મતલબ નથી મારા હિસાબ કેમકે, મારા હિસાબથી તો-તો જો ભાઈ તમે જે જાતા છો તો એ ભગવાન ને તો ની ખબર કે ભાઈ તમે કેવી રીતે જાતા છો. તમે જાઓ એટલે સફળ તો થાય, તમે દર્શન કરો એટલે સફળ તો થાય. પર એજ છે કે ભાઈ. આપડે જે માન્યતા હોય, આપડુ ઈચ્છા હોય અંદરથી
બરોબર, નહી તમે એકદમ સાચું વાત કયો છો, કેમકે જે છે, કેદારનાથ માં જે માન્યતા છે એને જે સાક્ષાત ભગવાનનું રૂપ લીધેલું છે, ભગવાન શિવજીએ,
એ એવું છે કે ત્યાં ત્યાં દરેક લોકો જઈ શકતા નથી.
હા, એ તો છે કેમ કે બહુ બધા નસીબમાં નહી હોય બધાના ઠીક છે, ચલ
એ ત્યાં ચડવા માટે આપડા પાસે જૂનુન જોઈએ. કેમકે ભગવાને આપડા પાસે બે પગ આપેલા છે તો લોકો કેમ ગધા
ને આપડે, આપડે એ બધું ટોપિક પર ડિસ્કસ નહી કરે તો બી ચાલે, કેમકે આપણને આપણનો આપડુ માન્યતા રાખવાનું બાકી બીજા કોઈ શું કરે ને આપે એ બધું લેવાથી કઈ મતલબ નથી. બીજે આપડે જો બધા જગ્યાએ જો તમે કેદારનાથથી છોડીને તમે બહુ બધા જગ્યા કે એવું છે કે તમે, તમારું કઈ ચાલવાનું નથી તો બી બધા લોકોનૂ નિ થાય, રામેશ્વર એવું છે. તમે જો તો તમને મંદિરના અંદર જ છે, બસ લાઈનમાં લાગવાનું છે એટલે ધૂર તો છે, પણ તમે સાઉથ બાજુ જો મંદિર માં એન્ટ્રી લો, એટલે તમને લાઈન લાગવાનું તે જ છે તો, એ લો બધા લો, બહુ લોકોનું નહી થાય, એ બધું વસ્તુ એમ એવું નથી કે તમે ટ્રેક કરો તો તમારું થાય, પણ ઠીક છે આપડે એ બધું
બરોબર કયો છો. તમને બહુ ખબર છે, કેમ કે કદાચ મને શું લાગે કે તમે છે ને બહુ મોટી-મોટી જગ્યા ફરી આવ્યો છો.
હા, અમે તો બહુ બધા જગ્યાએ ફર્યા બી છે ને, ફરેલા બી છે ને જુઓ પણ ફરે ભી આપડે
એકદમ સાચી વાત કીધી, કેમ કે જે ફરવાનું છે, એ આ આજની અવશ્ય જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો આપણેે ફરીએ તો આપણું જે માઈન્ડ છે, જે આપણને અંદરુની શાંતિ છે, એ ખૂબ ઉઘરીને બહાર આવી રહી છે.
એ તો છે, તમારી વાત સાચી છે, માઈન્ડ તો રિફ્રેશ થાય. ને આપડે શું, ને ફરી ને આવીએ તો શું થાય, આપડે ચાલ આપણું એ મેમરી બને ને, પછી આપણેે હારું લાગે ને પછી તમને તો ખબર જ છે કે ભાઈ મંદિર જવાનું ને, પછી ફરવાનું હોય. તો આપડે તો બહુ આગાડી કેમ કે, આપડે ટ્રાવેલિંગમાં બહુ મસ આપણે લાગે, આપણને તો
બરોબર-બરોબર એના માટે આપણે કોમ્પ્રોમાઈઝ નથી કરી શકતા.
ટ્રાવેલિંગ તમે એક જ વખત કરતા છો, કરવાનું તો સારી રીતે કરવાનું ને સારી રીતે ફરીને પછી એવું છે, એક વાર જવાનું છે તમે એક વાર સારી રીતે કરી લેવાનું પછી એમ તો નથી તમે દર મહિના જવાના છો, એમ
હા, એ બરાબર બરોબર-બરોબર કેવો છો, તે તો ખૂબ જ જરૂરી છે, આજની ટાઈમ ઉપર
હમ્મ, કેવું એ તો
કેશું તમને, કે જે છે જે ફરવાનો જે શોખ હોય, જે એક મનુષ્યમાં એ ખૂબ જ આજની ટાઈમ ઉપર ખુબ જ મહત્વપૂર્ણ થઈ ગયું છે. જે આ હું જોશું ને તો મને ફરવાનો મોકો મળે તો, હું ક્યારેક પણ એ મોકો છોડીશ નહીં.
એ તો એ કેમ કે હું આપડે બાર મહિના તો ફરવાનું નથી, ત્રણ-ચાર મહિના એક વાર આપણું આવવાનું છે. ફરી લેવાનું મારે શકી અને એ તો લોકોને બી સજેસ્ટ કરું, મારા ભ્રષ્ટા કેટલા છે, મતલબ એ જ કરી લે ભગવાન એવું છે કે, તમાર બેગ થી ચાર દિવસ હા, એ છે જ હવે જરુરી એ જીવન છે, આપડે જી લેવાનું ને
ફરવા માટે પછી, આપણને બીજી કોઈ જીવન મળશે નહીં હે ને
પછી છે ને મારી ને આપણેે એવું છે કે કે તમારું બે-ચાર દિવસ ખોુંગડે બગડે છે ને કે એમ તમાર મેમરી બનશે તમારું ફરી ફરવાનું એટલે બહ એ છે ને તમે તમારું જે જીવન જેમ એ ચાલતું હોય. મજા નથી આપતું તો એક વાર તમે ટ્ર્રીપ કરીને આવો, તમારું જીવનમાં આખું એમ રિફેશ થઈ જાય છે, એમ
બરોબર-બરોબર કેવ છું, તો મને ફરવાનું આ વિષય ઉપર છે ને મને તમારી સાથે વાત કરવાનો ખુબ જ આનંદ આવ્યું અને હું મારા... દલવા એવું રાખીશ કે હું એક વાર જીવનમાં... આ બધી જગ્યાએ જે તમે કીધી આ બધી એક વાર ફરવા આવવાનો નિર્ણય લઈશું.
પાકું પાકું મેં પણ આવા પછી રસ્તો તમે કેદારનાથ કહ બધું મેં ભી એક વાર તમારો ફરે એટલે તમારા સાથે વાત કરીશ તમારા ટોપિક પર ડિસ્કસ કરીશ. તમારું ખુબ ખુબ આભાર તમારા હાથે વાત કરવામાં ખુબ આનંદ આયવો.
પણ મને તમારી સાથે વાત કરવાનું ખુબ જ આનંદ આવ્યો. મળીશું એક નવા વિષય ઉપર ત્યાર સુધી આપણેે કરીએ અલવિદા.
ઓકે.